તમારો અવાજ આવે છે કમ્પ્લીટ
હા તો આજે આપડે પાલતુ પ્રાણી રાખવા જોઈએ કે નહી એના વિશે વાત કરીએ બ બરોબર
ઓકે આપડે એના વિશે વાત કરી જો અત્યારે સૌથી વધુ આપ વિચારી પાલતુ પ્રાણી કેમ રાખવામાં આવે તો કૂતરો હોય કે બિલાડી હોય કે નાના નાના પક્ષીઓ હોય સસલા ના બધ નાખતા હોય છે
હા એ વાત તો છે બધા ને અલગ અલગ પેલું હોય છે પરંતુ ઘણી જગ્યાએ ઓમ જોવા જઈએ ને તો સૌથી વધારે કુતરો રાખવામાં આવે છે પાલતું પ્રાણી તરીકે આમ તો પછી આમ તો પછી ઘરમાં તો પછી લોકો પોત પોતાના શોખ પ્રમાણે ખૂબ કાચબાને રાખતું હોય ખૂબ પછી ખિસકોલીને રાખતું હોય પછી પોપટ આવે તો પોપટ ને રાખતું હોય એ રીતે પછી પક્ષીઓને બધાને રાખતા હોય છે બધા પોતપોતાની મરજી પ્રમાણે પરંતુ કુતરાને તો ઘણા બધા લોકો પાલતુ પ્રાણી તરીકે રાખતા હોય છે
અ કૂતરો છે ને એ કૂતરો એ ને ઘરની સુરક્ષામાં પણ પણ મદદ કરતો હોય છે કારણ કે અત્યાર બધા શું કરતા હોય કે કુતરા ને બારે રાખે કે પછી કોઈ સવર કે બધું જો કોઈ આવે ને ત્યારે બેસીને અવાજ કરે અને લોકોને ખબર પણ મળી જાય કે કોક આયું હશે અને એમાં પણ એ બધો ફાયદો થતો હોય છે
હા એ વાત તો સાચી અને પાછું કેટલાક કુતરાઓને તો ટ્રેનિંગ પણ આપવામાં આવે છે જેનાથી જો કોઈ ચોર આવે ને તો એ એમને કૂતરા એમના સામું કેવી રીતે લડવું એ બધું પણ ધ્યાન રાખતા હોય કૂતરા પણ જેમ કે માણસ બચાવ કરે પોતાનો ઘ બચાવવા માટે જે કરે એ રીતે કુતરાઓ પણ કરતા હોય છે એ બધા વફાદાર હોય છે કુતરા
હા એ તો હોય છે અને બાજુ કુતરાઓની બહુ હોશિયાર હોય છે ઈ આપણા માણસો કરતા પણ વધારે હોશિયાર હોય અને એ આપણેે માણસોને એકબીજાને છોડી પણ દઈએ છીએ એ અવલી પણ જઈએ છેીએ પણ જે કૂતરાઓ બધા હોય છેને એ કદી કોઈને મળલતા નથી જો તમે એકવાર કઈક ખવડાયું પણ હોય ને તો એ છે કે આખી આપણેે ત્યાં સુધી મારીએે ને ત્યાં સુધી આપણને યાદ રાખતા હોય એ મેં આને ખવડાયું છે એટલે આની સાથે હું વફાદારી રાખીશ હ માણસ કરતા કુતરા એટલા બધા સારા હોય છે
હા એ વાત તો તમારી એકદમ સાચી કે બધું ધ્યાન રાખતા હોય છે અને આમાં જો હું એમ કેતો હતો કે ઘણા પ્રાણીઓ રાખવાના પાછ કોકનું કારણ પણ જેમ કે કેટલાક લોકો હોય ને રાખતા હોય ને તો એનાથી એમ માનસિક તણાવ ઘટાડવામાં એમને મદદરૂપ થતું હોય કૂતરાઓ એવી રીતે પ્રાણીઓ સાથે મજા મતલબ એ આનંદ માણી શકતા હોય પ્રાણીઓ સાથે રાખીને
પણ આપ એના વિશે પાછળ અમુક કારણો હોય કે એનામાં કેું વિચારતા હોય અ લોકો એવું વિચારતા હોય કે આપણે ઘરની અંદર બાળકો ના હોય ને તો એના અમુક ના નેચર એવા પણ હોય કે બાળકો ના હોયતા કઈ પણ જતો નથી કારણ કે મોટા હોય આપડા ઘરમાં અને એ એકલા જ બાળકો હોય ને બધા મોટા મોટા શહેરો નહતા હોય તો એવા પણ અમુક લોકો છે કે એમ વિચારતા કે આપણો ટાઈમ જતો નથી કૂતરા હોય કે પશુ પક્ષીઓ હોય બધા પાળેલા હોય તો એના સાથે ફરવા જાય ને મતલબ એની સાથે રે તો બધું આમ પણ પાછા થઈ જત એવું પણ વિચારતા હોય છે અમુક લોકો
હા એ વાત તો તમારી સાચી જ છે કે પરંતુ એનાથી આપણને પાલતુ પ્રાણી નાખવાથી નુકસાન પણ થઈ શકે ને ક્યારેક જો હવે આપડે ક્યાંક બહાર જવાનું થાય એકાદ અઠવાડિયા માટે બરોબર તો પછી એ વખતે પાલતુ પ્રાણી ને ક્યાં રાખીને જોવ સાથે લઈને તો જવાય નહી
હા એવું પણ થતું હોય છે પછી એમાં એક જ વ્યક્તિનીંદર એવું જ પડે છે કારણ કે એ પણ પશુ પક્ષી છે એને પણ ખાવા માટે કક જોતું જ હોય ખાવા પાણી ભાઈ નદી બધી કોકતંગ કરતું જ હોવું જોઈએ અને પાડોશીને ઘરે મુકાય નહી પાડોશી એના માટે કશું કરે નઈ હા વ્યક્તિને ગોકને મૂક્યો હોય આપણા આમથી તો પાડોશી પણ ક કરે પણ હવે આવધું જાનવર હોય તો હોય ના કરે આપણા સિવાય એટલે એ તો મા તમારી સા છે
હા એટલે જ બીજું કે મેં એવું પણ સાંભળ્યું છે કે જે આ જે પાલતુ પ્રાણીઓ હોય છે જે એના માટે અલગ થી ખોરાક ને પછી મતલબ કે પેલું કૂતરાઓ એને એવી રીતે સ્પેશિયલ ખોરાકની
હા એટલે એના અંદર એવું હોય કે એની અંદર શું એમને થોડું થોડું માંસ કે મટન કે બધું એ બધું અંદર નાખેલું એવી બિસ્કીિટ એવા આવતા હોય ને બધું આવત એથી કરીને પૂત્રની તાકાત એને પૂત્રની તાકાત એમાંથી મળતી હો થોડું ઘણું માંસ ખાય ને એ બધું ખાય ને તો જ જેથી કે એની શક્તિ પણ વાંચતી હોય છે અને આમ બધું ખાવાનું ના મળતું હોય તેનું શરીર પણ કમજોર થઈ જતું હોય છે એથી કઈને એવી કોઈ પરિસ્થિતિ આવે લડવાનું આ કતરું એ કમજોર હોવાના કારણે કશું કરી પણ શકતું નથી એટલે બધું ખવડવામાં આવે છે
હા અને પાછું મેં એ પણ સાંભળ્યું છે કે જો પાલતુ પ્રાણીઓ હોય ને તો એને આપડે રસીકરણ જરૂરી છે એનું મતલબ કે એને એનો કોઈ રોગ થયો છે કે નહી એ બધું ચેક કરવું ને દવાઓ કરવી ને એ બધું ખુબ જ જરૂરી છે પાલતુ પ્રાણીઓનું તો એના વિશે સુ કેવું
હા એવાત સાચ છેી બધું કરવું જોઈએ કારણ કે અમુક શું થાય છે એ બું કરતા નથી ને તો એને વચ્ચેને હડક હોય કે બધી બીમારી પણ થતી હોય છે એથી કરીને જો કોઈને પણ મળી ગયા ને તો પછી આપણેે બધાને
અમુક નધ માણસોનું. હ તું પણ થઈ જતું હોય છે જેમ કતરું અમારે કે ને તો છેના બાછણને ઇજે. ન બધું આવતું હોય તો એ પણ બ પડે છે. અને પછી કોતરા માટે પણ એ સારું નથી જોતું. અને એમ મારી પણ જતું હોય છે અમુક ટાઈમ પછી એટલે. આ બધું પણ કરવું જ પડે છે. અને બછી કુતરાને જો. સારી આદત પાડવી હોય તો એને ચાલવામાં. જવું પડે એથી કેમ અધરું ચાલતું રહે જો. એને જો ચલાવીએ નઈ ને તો અમક જે દોડવાનું આવે છે ને. કુતરું દોડી પણ નથી શકતું. એવું પણ થઈ જાય છે કાર કે પાલતુ પ્રાણીઓ. અંદર અંદર જય બહાર પણ ના જઈ શકે. એથી કઈ એની જે ચાલવાની આદત છે મિતું એટલું બધું ફાસ્ટ દોડતું હોય છે ને. એ બધી આદતો પણ એ જતી રહે છે ઉતરાયની બધાની.
હા એ એટલે તમારું કેવું એવું છે કે આવી રતે એમને રોજ ચલાવવા લઈ જવા પડે ને. બીજી બધી પણ એની સંભાળ રાખવી પડે એમજ ને.
ઓવે એ સંભાળ પણ રાખ હમ. જેન કકારને એનું શારીરિક વધે. અને આપડી પણ આવધ વાત. કારણ કે આપણેે જો સાથે સાથે ચાલે તો આપણા માટે પણ સારું જ છે ને.
હા એ વાત તો તમારી સાચી જ છે કે આપડે જો ચાલવા જઈએ તો આપણા માટે પણ સારું અને. કતરાને પણ બહારના વાતાવરણમાં ફરવાનું થઈ જાય. અને આજ મેં સાંભળ્યું છે ઘણા. પાલતુ પ્રણીઓ જે શું કેવાય. હા ઘણા શું પાલતુ પ્રાણીઓ હોય જે બધા બરોબર. એ બાળકો માટે સા સારા સાથી બની જાય છે તો એમાં તમારે શું કેવું છે. મતલબ બાળક. એના સાથે ખૂબ જ રમતા હોય છે અને પાલતુ પ્રાણી પણ મતલબ કૂતરો હોય તો એ. પણ બાળકો સાથે વધારે સારી રીતે રમતો હતો એના વિશે.
હા એવું થતું એવું મેં જોયેલું છે કે. બાળકોને શું જોતતું હોય બાળકો ઉપર કઈક બેઠવું હોય તરત જ એને. ખબર પણ પડી જાય છે કેમ પડી જશે હમણા તરત આવી જાય. અને એવી બધી જે ભાવનાઓ છે. બધી ઉતરામ બહુ આવી જાય છે તારાથી સમજી પણ શકે છે. કે બાળકને તકલીફ છે બાળક શું કરવા માંગે છે. ઉત્તરાયણની અંદર એટલી બી શક્તિ હોય છે. બધું ખાલી એક વારસ નું હોય ને તો પણ એનામ એટ. સમજણ આવી જાયશે કે આગ સાથે રહેેવાનું કે. બાક જયારે ઉઊભો થઈ નામ જશે શું કરવા માંગે છેને પાણી જોવે છે. આવું બધું પણ એને ખબર મળડી જતી હોય છે બાળક બાળક સાથે રહી ને.
હા એ વાત તો તમારી સાચી. અને ઓમ મેં સાંભળ્યું છે ઘણા લોકો ભીલા. પણ આપ એના વિશે શું કહેવું.
શુંમ લખતા હોય છે.
બિલાડી બિલાડી પાલતુ પ્રાણી તરીકે.
હોય એવું પણ રાખ હા. હા એ પણ સારું જ છે એવું કઈ ખોટું નથી. કારણ કે અમુકને શોખ બધાને અલગ અલગ હોય છે ને. અમુક મેલાડી નો શોખ અમુક પોપટ કે બક્ષીઓગી એવું પણ લખતા હોય છે. અમુક ને એનો પણ શોભ હોય છે, અને અમુક તો બધું કહી.
અને તેના આધારે પણ નાખતા હશે કારણ કે અત્યારે આપ ભારત ની અંદર એટલું બધું થઈ ગયું છે, ને કે આવું કરશું, તો આવું થશે. તો આ બધા વિચારવા પણ રાખતા કુતરા ની અંદરને એમાં પણ એમ વિચારતા. ફોતરો રાખીએ તો સારું કે ગૌત્રી રાખીએ તો સારું. આવું પણ વિચારતા હોય અને અમુક પોતના શોખ માટે કરીને પણ એ કરતા હોય. બધાંના વિચારો અલગ અલગ હોય છે.
હા તો તમારે જો પાલતુ પ્રાણી રાખવાનું થાય તો તમે શું પસંદ કરો કૂતરો રાખવાનો. અને ન કે બિલાડી
પહેલા વિચારાયું કે. હું મારાથી જે આધા પાસુ પક્ષીઓ છે, એ સચવાશે સચવાય. તમે જ્યારે ટાઇમસર ખોરાક આપવો, એની સારવાર કરવી. અને બધી આપડી વાત થઈ, રસીકરણ બધું જ નાયમસિંગ હારવું જોઈએ, બીજું કે આપડું જો આપણો જ આપણ ખર્ચ પૂરો ના થતો હોયને પૂતરું બધું નાખીએ કે પશુ પક્ષીઓ નાખીએ. તો એ ખર્ચનું પણ વિચારવું પડે ઓતરું નાખવા. આખું એટલી બધી સેલિંગ વાસ્તુ નથી ને કારણ કે એના પણ કેટલા બધા ખર્ચા હોય છે. ખાવાનું પીવાનું હોય કે સારવાર કરવાની. બધા પણ ખર્ચા હોય છે, એટલે ઈ પણ અલગચારવું જોઈએ મારા કથી
હા એ વાત તો તમારી સાચી છે, એના વિશે પણ વિચારવું જોઈએ, અને બીજું તો કે જે આમાંથી ઘણા બધા કૂતરાઓને એવું બધું રાખે છે, બરોબર તો મારું તો માનવું એવું છે, કે બિચારું એક મુગું જીવ છે. છે, તો હવે એને એની રીતે ફરવા તો તમે શું કરો ખોટું એને બાંધીને ચેરમાં પૂરી રાખો છો. એવું ના જો જોવા જઈએ, તો એવું ના કેવાય. કારણ કે એક રીતે તો જેલ જ થઇ ને
હા હ આપણને જ કોઈ બાંધીને નાખે તો આપણને જ કેમ. આમ તુ નથી વધુ, કુતરા ને ફરવા જ દેવો જોઈએ. હવે આપણને માણસો સાથે બેસવું ગમતું હોય. તેમ કૂતરાને પણ બીજા બધા કૂતરા સાથે ગમે નહીં.
હા એ વાત તો સાચી એના ઉપરથી મને તો ખબર પડી ગઈ કે મારે શું કરવું જોઈએ. જો ભવિષ્યમાં આવી રીતે થશે તો હું તો નહી જ રાખું ખું ખોટું આવી રીતે આપણે હેરાન કરવા, એના બાબા.
હા એ વાત તમારી સાચી જ છે.
હા તો સારું ચલો.
ઓકે સારું ચાલો બાય.